હાઈ હું મજામાં તું કેમ છે.
હું પણ સારી આજે. ખુબ વધુ ગરમી લાગે છે ને.
હા યાર દર વર્ષે ગરમી તો વધતી જ જાય છે. પહેલાં તો જૂનમાં પણ ઠ સાંજે ઠંડક રહેતી. હવે તો રાત્રે પણ ગરમી ઓછી નથી થતી.
સાચી વાત. મને લાગે છે કે આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહ્યું છે.
હા. આજકાલ આ વિષય વિશે ઘણું સાંભળવા માં મળે છે. ન્યુઝ પેપરમાં પણ દેખાડે છે ટીવી માં પણ દેખા દેખાડે છે પણ આ ઘણા લોકોને હજુ પણ સમજાતી તિ નથી.
તો ચાલ આજે આ વિષય પર જ વાત કરીએ. અને ગ્લોબલ વોર્મિંગ વિશે શું ખબર
મારા મુજબ પૃથ્વીની સરેરાશ તાપમાન ધીમે ધીમે વધે છે તેના ગ્લોબલ તેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. આ મુખ્યત્વે માનવ પ્રકૃતિ પ્રવૃતિ તે ઓને કારણે થાય.
તે એકદમ સાચું છે ફેક્ટરીઓ વાહનો કોલસા ઓ અને પેટ્રોલિયમ જેવા ઈંધણના વધુ ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીન હાઉસ ગેસ વાતાવરણમાં વધી રહ્યું છે.
હા ગ્રીન હાઉસ ગેસ એટલે શું થાય.
આ એવા વાયુઓ છે જે સૂર્ય સૂર્યમાંથી આવતી ગરમીને પૃથ્વી પાસે જ રોકી રોકી રાખે છે. જ્યારે આ વાયુ ઓ પ્રમાણ વધે ત્યારે પૃથ્વી પર ગરમી થવા લાગે.
એટલે જ તે તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે ને.
હા જે કુદરતી રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટ જરૂરી છે પરંતુ જયારે ગેસોનુ પ્રમાણ વ વધુ વા બની જાય ત્યારે તે આપણા માટે નુકસાનકારક બને છે.
આજકાલ વરસાદ પણ સમયસર નથી આવતો ક્યારે ખુબ વરસાદ આવે છે તો ત્યારે લાંબા સુધી વરસા વરસાદ જ નથી આવતો.
એ વાત તો સાચી. અને અને આ આપણા ગ્લોબલ વોર્મિંગની અસરમાં અસરમાંનું એક છે હવામાન થી પદ્ધતિ બદલાઈ રહી છે.
મેં સમાચારમાં જોયું હતું કે ઘણા દેશમાં જ ના જંગલ માં આગ લાગી હતી.
હા મે બી જોયું હતું કે અ વધારે ગરમીને અને સૂખ સુકામાનના કારણે જંગલમાં આગ ઝડપથી ફેલાય છે. તેમાં લાખો વૃક્ષો પ્રાણીઓ નો નુકસાન થાય છે
હા હિમ નદીઓ પણ
હા ધ્રુવ્ય પ્ર પ્રદેશોમાં બરફ ઝડપથી ઓગળી રહ્યો છે તેના કારણે પૃથ્ સમુદ્રનું પાણીનું સ્તર વધી રહ્યું છે
હા જો પાણીનું સ્તર વધુ રહેશે તો દરિયા કિનારે ના શહેરો ને જોખમ થશે
બિલકુલ જો ઘણા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા વધે તો તે જે એક દરિયા કિનારે રહેતા શહેરો કે લોકોને વધુ નુકસાન પહોંચી શકે
હા અને તે લોકો ના ઘર પણ ડૂબી શકે છે. ખેડૂતો પર પણ એનું અસર થાય છે.
હા જો વરસાદ અનિયમિત થવાથી પાકને નુકસાન થાય તો ક્યારેક દુકાળ અને ક્યારેક અ અધરુતિ થાય તો તે ખેડૂત ખેડૂત માટે બહુ અસર કરે અને આપણા અ ખોરાક વિશે અને વ્યવસાયમાં પણ વધારે અસર કરે છે.
હા એટલે ખોરાક નો ઉત્પાદન પણ અસરગ્રસ્ત બને છે.
સાચું છે પણ પાણીની અછત વધી શકે છે.
હા આપણા સ્વસ્થ્ય પર પણ શું અસર પડે છે.
ગરમીની લહેરો ડીહૈડ્રેસન્ડ ડ્રીટ સ્ટોક શ્વાસની સમસ્યા અને કેટલાક રોગોનું પ્રમાણ વધી શકે
હા નાના બાળકો અને વૃદ્ધ લોકો માટે તો વધારે જોખમ હશે ને
હા એથી ગરમી ના દિવસોમાં આપણે ખાસ કાળજીને ધ્યાન રાખવું જોઈએ અ સમયસર પાણી પીવું જોઈએ વધારે તડકામાં ન ફરવું જોઈએ અને પર્યાવરણ પર્યાવરણ બચત બચાવ કરવો જોઈએ
આપણે સામાન્ય લોકો લોકો શું કરી શકીએ
ઘણા નાના પગલા લઈ શકે જેમ કે વૃક્ષ વાવવું પાણી અને વીજળી બચાવ પ્લાસ્ટિક ઓ છોવા વાપરવો વાપરવો પણ ઉપયોગ ઉપયોગી હોય એટલો જ વધારે ન વાપરવું અને જો શહેરો શહેર પરિવહનનો ઉપયોગ કરવો-
હા સાયકલ ચલાવા ની અથવા નજીકના અંતર માટે ચાલી જવું એ સારું છે ને
હા જેથી તેનાથી પ્રદુષણ પણ ઓછું થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે.
હા ઘરમાં ઘરમાં એલઈડી બ્લ બલ્બ ઉપયોગ કરવો પણ ઉર્જા બચાવે છે.
અને ઉપયોગ ન હોય ત્યારે લાાઈટ પંખા અને ચાર્જર બંધ રાખવા જોઈએ. જેથી બલ્બ. બલ્બનો અને ઉર્જાનો ઉપયોગ ઓછો થાય. અને વીજળીની બચત બની રહે.
હા કચરાને અલગ અલગ રાખવો પણ જરૂરી છે.
હા જેથી તેને રિસાયકલ કરવું સુખો કચરો અને ભીનો કચરામાં અલગ અલગ રાખી રાખવાનું સરળ પડે.
હા શળાઓ અને કોલેજોમાં પણ ગ્લોબલ વોર્મિંગ વિશે વધુ જાગૃ તી લાવવા માટે નવી નવી યોજનાઓ બનાવા જોઈએ ને.
સાચું જો બાળકોને શરૂઆત થી જ પર્યાવરણ નો મહ ત્વ સમજાવું તો તેઓ આગળ વધીને વધુ પર્યાવરણ વિશે મહત્ત્વ તે લોકો ના જીવનમાં અસર કરે
હા સોશિયલ મીડિયા દ્વારા પણ લોકો સુધી સારી માહિતી પહો ચાડી શકાય.
હા પરંતુ સાચી માહિતી જ શેર કરવી જોઈએ.
હા કોઈ કોઈ લોકો ખોટી માહિતી આપે પછી તેના પર જ વિશ્વાસ કરી દે છે. સરકાર પણ ઘણા પ્રયાસો કરે છે જેમ કે વૃક્ષારોપણ સોલાર એનર્જી અને પવન ઉર જા નો પ્ર પ્રોત્સાહન
હા હા અને લોકોનો સહકાર મળે તો પરિણામ વધુ સારું આવે.
હા. મને લાગે છે કે દરેક વ્યક્તિને વિચારવું જોઈએ કે હું પર્યાવરણ માટે આજે શું કરી શકું.
ખુબ સારું વિચાર છે. જો દરેક વ્યક્તિ એ એવો વિચાર રાખે અને. એક વૃક્ષ પણ વાવે તો લાખો વૃક્ષો વધી શકે.
હા અને જો દરેક વ્ય ક્તિ પલાસ્ટિક નો ઉપયોગ થોડો ઓછો કરે તો પણ મોટો ફેર ફાર થાય છે.
સાચું છે. જો નાની નાની શરૂઆત પણ આપણા માટે પરિવર્તન તરફ લઈ જઈ શકે છે. અને પર્યાવરણ પર્યાવરણમાં સુધાર લાવી શકે છે.
હા આજની વાતચીત થી મને ગ્લોબલ વોર્મિંગ વિશે ઘણી નવી વાતો જાણવા મળી અને વેહીકલ્સ નું પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ.
એ વાત તો સાચી છે જો આપણે અ પર્યાવરણ અને પ્લાસ્ટિક વગેરે પર વધારે ધ્યાન આપીએ અને ઓછો બગાડ કરીએ તો આપણા જીવન વધુ સરળ બની શકે.
હા અને પર્યાવરણને પણ આપણે બચાવી શકીએ. પ્રાણીઓને પ્રાણીઓ પક્ષીઓને પણ સુરક્ષા મહેસૂસ થાય.
હા, મને પણ મને પણ લાગે છે. હવે આપણે ફક્ત વાત ન નથી કરવી જોઈએ, પરંતુ અમલ કરવું. પણ જઈએ.
હા, આવતા રવિવારે આપડે વૃક્ષ રોપણ કાર્યક્રમમાં ભાગ લઈએ.
જરૂર. હું મારા મિત્ર ને પણ સાથે લઈ આવીશ.
ખુબ સારું. ચાલ હવે હું નીકળું, ફરી વાત કરીશું.
ઓકે ધ્યાન રાખજે અને પર્યાવરણ નું પણ ધ્યાન રાખજે.
હા, તું પણ ધ્યાન રાખજે.
ચાલ, બાઈ.
બાઈ.